હલો.
કેમ છે.
હું મજામાં, તું કેમ છે.
હું પણ મજામાં. બોલો.
બોલો.
તમે બોલો.
તમે બોલો.
આજે તને એક વાત પૂછવી હતી.
હા પૂછને.
તને પ્રેમ પર વિશ્વાસ છે.
આ તો ઘણો મોટો પ્રશ્ન છે. પણ હા મને પ્રેમ પર વિશ્વાસ છે.
શું કારણે
કારણ કે પ્રેમ એવી વસ્તુ છે જે માનસને બદલી શકે છે.
બદલી શકે છે એટલે
જયારે કોઈ વ્યક્તિ ખરેખર કોઈને પ્રેમ કરે છે. ત્યારે તો પોતાની અંદર પણ સારા ફેરફાર લાવે છે.
મસ્ત વાત કહી,
તારો શું વિચાર છે?
મને લાગે છે કે પ્રેમ એટલે માત્ર આઈ લવ યુ કેવું નથી.
તો પછી,
કોઈ વ્યક્તિની ખુશીમાં પોતાની ખુશી જોવું.
વાહ આ વાત મને ખુબ ગમી
આ વાત મને મારા દાદાજી પાસેથી સાંભળવા મળી સાથી
તેઓ ખૂબ રોમેન્ટિક હતા
રોમેન્ટિક કરતા પણ વધુ લોયલ હતા
આ ક્વોલિટી આજે ઓછી જોવા મળે છે
સાચી વાત
તને ક્યારે પ્રેમ થયું છે
એક વાર લાગ્યું હતું કે થયો છે
લાગ્યું હતું એટલે
કારણ કે એ સમયે મને સમજ ન હતી કે અટ્રેક્શન અને પ્રેમમાં શું ફરક હોય
અને હવે સમજ પડે છે
હા અટ્રેક્શન આંખોથી થાય છે પણ પ્રેમ દિલ અને સમજણથી થાય છે
વાહ ફિલોસોફર બની ગયો છું બની ગઈ છે તું તો
હા હા એટલું પણ નથી
પ્રેમની સૌથી સુંદર વાત તને શું લાગે છે?
ટ્રસ્ટ.
બસ ટ્રસ્ટ?
હા કારણ કે ટ્રસ્ટ વગર પ્રેમ લાંબો નથી ચાલતો
હું પણ આ વાત સાથે સહેમત છું
તને શું લાગે છે
મને લાગે છે કે પ્રેમની સૌથી સુંદર વાત કેર છે હા જ્યારે કોઈ વ્યક્તિ તે તારા નાના નાના ડિટેલ્સ પણ ધ્યાન રાખે ને ત્યારે અલગ જ ફીલિંગ આવે
જેમ કે
તને એ કઈ વસ્તુ પસંદ છે કઈ વસ્તુ નથી ગમતી તું ઉદાસ હોય તો શું કરે છે
હા આ બધું ખરેખર ખાસ હોય છે
એક પ્રેમકથાની શરૂઆત પણ આ રીતે થઈ હોય છે
કેવી રીતે
પેલા ફ્રેન્ડશિપ
પછી
પછી વાત કરવાની આદત
અને પછી
પછી એ વ્યક્તિ વગર દિવસ અધૂરું લાગવા લાગે
અને ત્યારે સમજ પડે કે કઈ અલગ થઈ રહ્યું છે
એક્ઝેક્ટલી
તારી લાઈફમાં આવી કોઈ વાત થાય છે?
કદાચ.
કદાચ.
હા કદાચ.
આ જવાબ તો સસ્પેન્સથી ભરેલો છે.
જરૂરી હોય.
હા હા હા.
તને લાગે છે કે ફર્ટ સાઇટમાં પ્રેમ થઈ શકે?
મને નથી લાગતું.
કેમ?
કારણ કે પહેલી નજરમાં વ્યક્તિનો ચહેરો દેખાય છે દિલ નથી.
વા આ લઇન તો લખીને રાખવા જેવી હ છે.
હમ તને લાગે છે થઈ શકે?
મને લાગે છે કે ફર્ટ સાઇટમાં એટ્રેક્શન થઈ શકે પ્રેમ નથી.
બિલકુલ.
પ્રેમને સમય જોઈ?
એને સમજણ પણ.
અને રિસ્પેક્ટ પણ.
એકદમ સાચું.
પ્રેમમાં સૌથી મુશ્કેલી વાત શું હોય?
કમ્યુનિકેશન.
કેમ?
કારણ કે ઘણી વાર લોકો પ્રેમ કરે છે પણ પોતાની ફિલિંગ સાચી રીતે નથી કહી શકતા.
હા અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ જાય છે.
બિલકુલ.
પણ જયારે બે લોકો ખુલ્લામાં ખુલ્લા મન થી વાત કરે ને તારે સંબંધ મજબૂત બને છે
આ વાત પણ સાચી છે
તને લાગે છે કે પ્રેમ કથામાં હેપ્પી એન્ડિંગ જરૂરી હોય
નહી
નહી?
કારણ કે દરેક પ્રેમકથાનું મૂલ્યાંકન એન્ડિંગથી નથી થાતું.
તો પછી?
કેટલાક સંબંધો ઓછા સમય માટે હોય છે પણ તે પણ ઘણું શીખવા પાડી જાય છે.
આ વાત સાંભળીને મને ખુબ વિચાર આવી ગયા.
શું વિચાર?
કે કદાચ પ્રેમનું અસલી સુંદરતા તેના સફરમાં હોય છે મંજિલમાં નથી.
વાહ મીરા આજે તો તું પણ ફિલોસફર બની ગયો.
હા હા કદાચ પ્રેમની વાત કરતા કરતા બની ગયો.
અને આ વાત હજુ અહી પૂરી નથી થતી.
હા અસલી પ્રેમ કથા તો હવે શરુ થાય છે.
કાલે તારી વાત પછી હું ઘણો સમય સુધી વિચારતી હતી.
શું વિચારતી હતી?
પ્રેમ વિશેમાં.
એટલે બધો વિચાર
હા કારણ કે કેટલીક વાતો દિલને સ્પર્શી ગઈ હતી.
કઈ વાતો?
જ્યારે તું કહ્યું હતું કે પ્રેમની સુંદરતા સફરમાં હોય છે.
એ તો મારો ખરો વિશ વિશ્વાસ છે.
અને મને લાગે છે કે હું પણ હવે આ વાત સમજવા લાગી છું
તને ક્યારથી આવું લાગે છે
જ્યારેથી અમારી રોજ વાત થવા લાગી છે
આપની વાતનો પ્રેમ સાથે શું સંબંધ
કદાચ ઘણો
મને સમજાવ્યું નહીં
પેલા દિવસમાં માત્ર વાત કરતા હતા હવે જો એક દિવસ પણ વાત ના થાય તો કઈ અધૂરું અધુરું લાગે છે
સાચું કેવું
હા.
મને પણ એવું જ લાગે છે.
ખરેખર.
હા.
તો હું એકલી નથી.
ના.
આજે સવારે એક ફની વાત થઈ.
શું?
હું, કોફી પીતી હતી અને અચાનક મને યાદ આવ્યું કે, તને કોફી કરતા ચા એ વધુ ગમે છે.
હા હા, તને યાદ હતું?
હા.
તો એનો મતલબ તું ડિટેલ યાદ રાખે છે.
કદાચ કેટલાક લોકોની ડિટેલ્સ આપણે ભૂલવા જ નથી માંગતા.
હારવ.
હસને.
હમ બોલો બોલો.
હા હા. ખાધુ કયારે? તારી આ વાતો ક્યારે મને કન્ફ્યુઝ કરી દે છે.
કેમ?
કારણ કે, એમાં ફ્રેન્ડશિપ કરતાં વધુ કંઈ લાગવા લાગે છે.
અને જો હોય તો
તો પછી
તો પછી મને ખબર નથી.
તું ડરે છે?
થોડું.
શું થીયું?
કોઈ ખાસ વ્યક્તિને ગુમાવવાથી
ઉપર
તને યાદ છે આપડી પેલી વાત
હા, કોલેજની લાઈબ્રેરીમાં
તું એક મોટી નોવેલ વાંચ્યો, વાંચી રહ્યો હતો.
અને તું મને ડિસ્ટર્બ કરવા આવી ગઈ.
ડિસ્ટર્બ નહી હેલ્પ માંગવી માંગવા આવી.
ક્યુઝમી હેબ તો બહાનું હતું.
હા હા હવે પકડી લીધું મને
ઉચારે પણ સમજી ગયો હતો.
શું સમજી ગયો હતો
ત્યા છોક છોકરો છોકરી ઘણા બોળકી છે.
અને હવે
હવે લાગે છે આ છોકરી સારા દિલનો પણ છે.
થેન્ક યુ.
વેલકમ.
એક વાત કહું.
હા બિલકુલ.
તારી સાથે વાત કરતા સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે.
મને પણ એજ લાગે છે.
કદાચ એટલે કે આપણેે બને ફ્રીલી વાત કરી શકીએ છીએ.
હા જજમેન્ટ વગર
બિલકુલ.
આજે હું થોડો ઉદ ઉદાસ હતો.
શું થયું
કઈ ખાસ નહી બસ કેટલાક પર્સનલ થોટ્સ.
અને હવે
હવે બેટલ ફીર કરું છું.
સારું ચલો હવે પછી વાત કરશું.
પછી કે
બસ હવે મારી મમ્મી આવી ગઈ મને ઘરનું કામ પણ કરવાનું હોય.
હા જલ્દી કરજો મને રાહની દેખાડતા.
હા ચલો ભાય આવજો.
બાઈ.